હલો.
કેમ છો?
બેન મજામાં. તમેં કેમ છો?
હું પણ એ જ છુ.
મારો વસ કે છે.
હા, હા, કિયે છે.
અમે થોડા લાવું
ઓનલાઈન એન ઓનલાઈન શોપિંગ કરી રહ્યો હતો, કરી રહી હતી, એટલે મને એક પ્રશ્ન આવ્યો. તને ઓનલાઈન શોપિંગ ગમે કે ઓફલાઈન શોપિંગ.
હઉહ મજામ. મને બંને ગમે પણ ઓફલાઈન શોપિંગ થોડું વધુ ગમે છે, તને?
મને તો ઓનલાઈન શોપિંગ ઘણી ગમે છે, ઘર બેઠા બધું મળી જાય છે.
પણ ઓફિસ અ શોપિંગમાં ઓફલાઈન શોપિંગમાં વસ્તુને જોયી ધક્કે અને ટ્રાય કરી શકાય છે.
એ પન સાચું છે, પન ઓનલાઈનમાં ઘના ઓપ્શન્સ હોય છે, પ્રાઇઝીસ પણ કમ્પેર કરી શકાય.
પન કેટલીક વાર ફોટો અને અસલી પ્રોટક્ટ છે, અલગ હોય છે.
હા. રિવ્યુઝ વાંચવાથી ઈ પ્રોબ્લમ ઓછી થઈ જાય છે.
રિવ્યુઝ તો હંમેશા સાચ્ચા હોય એ જરૂરી નથી.
બરાબર, પન ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટસ પન ઘણા હોય છે.
ઓફલાઈન સ્ટોરમાં પણ ફેસ્ટિવલ ઓફર્સ અને બાર્ગેનિંગની મજા અલગેજ હોય છે.
હા, બાર્ગનિંગ તો ઓનલાઈનમાં નથી થાતી, ઈ વાત સાચી છે.
શોપિંગ કરવા માર્કેટ જવાનું ફેમિલી સાથે ફરવાનું પણ એક આનંદ છે.
હા, પન ટ્રાફિક અને ક્રાઉડથી હું કંટાળી જાઉં છું.
હા, એ પન સાચું છે.
હા, ઓનલાઈન શોપિંગમાં ચોવીસ કલાક શોપિંગ કરી શકાય છે.
પન ડિલેવરીમાં કેટલાક દિવસો લાગશે.
હા, પન હવે સેમ ડે ડિલેવરી પન મલે છે.
જો કપડાં ખરીદવા હોય તો હું ઓફલાઈન જે પસંદ કરુ સાઈઝ ફિટિંગ અને કલર રિયલમાં જોઈ શકાય.
હું પન કપડાં માટે કેટલીક વાર સ્ટોરમાં જાઉં છું.
અને ફૂટવેર પણ ટ્રાય કરી શકાય.
ઇલેક્ટ્રોનિક્સ માટે તો ઓનલાઈન સરસ લાગે.
કેમ?
સ્પેસી અ સ્પેસિફિક કેસન્સ કમ્પેર કરવા ઈઝી છે અને ઘણા રિવ્યુઝ મળે છે.
મેન સ્ટોર સેલ્સર્ન સમજાવી પણ શકાય ને.
હા પર્સનલ ગાઈડન્સ મલે ઈ મોટો ફાયદો છે.
અને પ્રોડક્ટ તત્કાલ મળી જાય.
હા ઓનલાઈનમાં ડિલવરી ની રાહ જોવું પડે.
હ રિટર્ન પ્રોસેસ પણ કેટલી વાર મુશ્કેલ.
કેટલાક પ્લેટફોર્મમાં રિટર્ન ઈઝી પણ હોય છે.
ની ક્યારે ખોટો પ્રોડક્ટ મલ્યો છે.
અ એક વાર મોબાઈલ કવર ઓર્ડર કર્યો હતો પણ બીજો કલર આવ્યો હતો.
પછી શું કર્યું?
રિટર્ન કરી દીધું અને પૈસા પાછા મલી ગયા.
સારું મને એક વાર શૂઝ ઓનલાઈન ઓર્ડર કર્યા હતા પણ સાઈઝ મોટો હતો તો પછી એક્સેન્ડ કરી દીધો.
ઓફલાઈન શોપિંગમાં આ પ્રોબ્લેમ ઓછો હોય
બિલકુલ બિલકુલ.
પણ ઓનલાઈન શોપિંગથી સમય બચાય છે.
ઓફલાઇન શોપિંગથી કોન્ફિડન્સ વળે છે અને શું ખરીદી રહ્યા છીએ.
હા લાગે છે કે બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે.
હ જરૂરત પર પ્રમાણે ચોઈસ કરવી જોઈએ.
હા જો રોજની વસ્તુ હોય તો
અ નજીકની દુકાનમાંથી લાઈ લેવું સારું.
હા અને જો રેર પ્રોડક્ટ
તો ઓનલાઈન સર્ચ કરવું મજબુત કરું.
મને લાગે છે કે ફ્યુચરમાં ઓનલાઈન શોપ પિંગ વધુ વધશે.
અ પણ ઓફલાઈન સ્ટોર્સ ક્યારેય બંધ નથી થયા કારણ કે લોકોને રિયલ એક્સપિરિયન્સ જોયું.
હું પણ એઈ વાત સાથે સહમત છું.
અ આખરી સ્માર્ટ શોપર્સ છે જેઓ ઓનલાઈન અને ઓફલાઈન બંનેનો યોગ્ય ઉપયોગ કરે.
હા તો ત તમે સાચું કીધું.
હમ.
હ તને શું લાગે છે? કે ઓનલાઈન શોપિંગ થી લોકોની ખરીદી ની આદતો બદલાઈ જાય છે.
ખુબ બદલી ગઈ છે પેલા લોકો માર્કેટ જાય જવા માટે સામાન કરતા હતા અવે મોબાઈલ પર થો ક્લિક થોડા ક્લિકમાં શોપિંગ થઈ જાય છે.
હું પણ આ વાત નોટિસ કરુ છે. હવે લોકો પહેલા ઓનલાઈન ચેક કરે છે અને પછી માર્કેટમાં જાય છે.
ખેટા લોકો તો સ્ટોરમાં સ્ટોરમાં પ્રોડક્ટ જોઈને પછી ઓનલાઈન ઓર્ડર પણ કરે છે.
હા ઈ ને પપ્રાઇસ ચેકિંગ કહી શકાય.
બિલકુલ લોકોને પૈસા બચવામાં હોય તો બધા ઓપ્શન કમ્પેર કરે છે.
પિંગ મા વેસ્ટલિસ્ટ ફીચર્સ પણ સરસ હોય છે.
હા ગમે તો વસ્તુ સિફ કરી શકાય અને પછી ખરીદી શકાય.
તમે તુરંત ડિસિઝન લઈ શકો
અને વસ્તુ સાથે ઘરે પણ રહી શકાય
તો મે ફેસ્ટિવલ શોપિંગ ઓનલાઈન કરો કે ઓફલાઈન
ફેસ્ટિવલ શોપિંગ માટે મને ઓફલાઈન માર્કેટ વધુ ગમે છે તમે
કેમ
માર્ટની લાઇટિંગ ડેકોરેશન અને લોકોની ભીડમાં અલગ જ ઉ ઉત્સા હોય છે.
ઈ વાત સાચી છે દિવાળી પહેલા માર્કેટની રોનક જોવાની મજા અલગ હોય છે.
હા અને ઓનલાઈન શોપિંગમાં એ ફીલિંગ નથી મળતી.
હા પણ ફેસ્ટિવલ સીઝનમાં ઓનલાઇન ડિસ્કાઉન્ટ પણ મળે છે
હા લોકો કેટલી વાર જરૂર કરતા અ વધુ ખરીદી પણ કરી દે છે.
ઓફરસ જોઈને તો કંટ્રોલ રાખવું મુશ્કેલ બની જાય છે.
મને લાગે છે કે શોપિંગ કરતાં પહેલા બજેટ નક્કી કરવું જોઈએ.
બહુ સરસ સલાહ છે બજેટ હોય તો અના અનાવશ્યક ખર્ચો ઓછો થાય.
હ ઓનલાઇન શોપિંગ મા નોટફિકેશન પણ આવતી હોય છે.
જેવા મેસેજ રોજ આવતા હોય છે.
અચ્છા કેટલા લોકો એ નોટિફિકેશનથી પ્રભાવિત થઈ જાય છે.
એટલે. તો સેલ્ફ કંટ્રોલ પણ જરૂરી
હમ્મ અને તને કેશથી શોપિંગ ગમે છે કે ઓનલાઈન પેમેન્ટ
બંને પણ ઓનલાઈન પેમેન્ટથી કન્વીનિયન્સ વધે છે.
કેશ કેરી કરવાનું જરૂરી જ નથી.
હા પણ પેમેન્ટ કરતા પહેલા વેબસાઇટ ટ્રસ્ટ વર્ધી હો એ પણ જોવું જોઈએ.
હા ઓનલાઈન સેફ્ટી ખુબ જરૂરી છે.
અન્નોન લિંસ લિંક પર ક્લિક ના કરવું જોઈએ પાસવર્ડ પણ મુજ મજબૂત રાખવો જોઈએ અને ઓટીપી કોઈ સાથે શેર ના કરવો જોઈએ.
હા બિલકુલ બિલકુલ આ બધી બાત ખૂબ મહત્વપૂર્ણ છે.
હ ઓફલાઈન શોપિંગમાં આ ડિજિટલ રેસ્ક ઓછા હોય છે.
પણ કેશ ગમે થાય જાય તો પ્રોબ્લેમ થઈ શકે.
હા દરેક સિસ્ટમમાં પોતાના રિસ્ક હોય છે.
મને શું લાગે છે કે આ લોકલ દુકાનો ઓનલાઈન શોપિંગથી અસર થાય છે.
કેટલી હદ સુધી થાય છે.
શું રીતે.
મોટી ઓનલાઈન કંપની સાથે કોમ્પિટિશન કરવું કેટલીક વાર મુશ્કેલી કેલ બની બને છે.
હવા પણ હવે ઘણે લોકો શોપ્સ પણ ઓનલાઈન થઇ ગઈ રહી છે.
હા સોશિયલ મીડિયા અને ડિલિવરી એપ્સનો ઉપયોગ કરી રહી રહ્યા છે એટલે ટેકનોલોજી સાથે બદલાવ જરૂરી છે.
બિલકુલ સમય સાથે ચાલવું પડે.
હું એક વાત કહું.
હા જરૂર.
મને લાગે છે કે ઓનલાઈન શોપિંગ નો ઉપયોગ કરીએ તો સમય અને પૈસા
અને ઓફલાઈન શોપિંગનો સાચો ઉપયોગ કરીએ તો ક્વોલિટી અને સેટિસ્ફેક્શન બને.
એટલે એકને સારી ર ખરાબ કરી શકાય નહી.
હા બંનેની પોતાની અહ જગ્યા છે.
હમ્મ, તો તો સાચું કહીય હું બી ઓફલાઈન અહ શોપિંગ ટ્રાય કરીને જોઈશ અને તું બી ઓનલાઈન શોપિંગ ટ્રાય કરીને
ચલ જરૂર જરૂર હમણા બાત મેં બાત વાત કરીએ ઠીક છે.
હા, પછી આ પછી વાત કર
હા.
ના એ